હાલો.
હા નમસ્કાર.
હા હા.
મારો અવાજ તમને સંભળાય છે?
હા હા થોડા ઉચેથી બોલ જો
હા તો આજે આપણે જે છે પશુપાલન વિષય ઉપર વાત કરીએ.
હા હા કેમ નય
હા કેમકે આપણા દેશમાં જે છે એ ખેતી જેટલું જો પશુપાલન જે છે એને મહત્વ આપવામાં આવતું હોય છે. કેમકે ઘણા પરિવારના આવકનુ મુખ્ય આધાર હોય એ પશુપાલન જ હોય છે બરાબર ને
હા હા બરાબર. પશું પાલન જો હોય તો સારામાં સારું કેહેવાય કારણ કે અત્યારે દૂધ છે એ ડુપ્લિકેટ કેટલા આવવા મયંડા છે. એટલે જો પશુપાલન થોડા થોડા ઘરે ઘરે હશે તો આપડે થોડું ઘણું એ ચોખ્ખું દૂધ ખાઈ હકશું બાકી તો આપડે જોઈએ જ છે રોજે એક બે એક બે પકડાય જ છે. અને દૂધ ડુપ્લિકેટ તો ઠીક પાછું યુરિયા જેવા ખાતર માં થી પણ બને છે એટલે એ આપડા શરીરના બધા વસ્તુને નુકસાન પહોંચાડે છે.
હા તમારી વાત એકદમ સાચી કે દૂધ હોય, ઊન હોય, ઈંડા મા માસ જેવા હેદુઓ માટે ગાય, ભેંસ, બકરી, ઘેટા‌ બીજા એવા ઘણા બધા જે પાલતુ પ્રાણીઓ જે છે કે એમનો સંભાળ રાખી અને એમને પશુપાલન તરીકે ઉપયોગી લેવાતું હોય છે એમ.
હા હા પશુ આપણને એક જ વસ્તુ નથી આપતા ને પશુઓ તો આપણને જો દૂધે આપે અને એનું ગોબર હોય એમાંથી આપણેે અ ખાતર તરીકે પણ ઉપયોગ કરી શકીએ છીએ. બળતણ તરીકે પણ એનો ઉપયોગ કરી શકીએ છીએ. એટલે પશુઓ આપણને દૂધ માટે જ નકરા નથી. એનું બધું જ ઉપયોગમાં લેવાય છે.
હા, અને જોય આપણેે જોઈએ
તો કે દેશમાં જે છે પશુપાલનનું મહત્ત્વ પણ ઘણું વધારે હોય છે. છે બરાબને.
હા હા, એમાં એવું છે અમુક યોજના તો જો જે ગાયો રાખે. એને મળે છે, સરકાર તરફથી પણ કે એક ગાય આપણે રાખીએ તો એનું માસ કે એના ખાણ માટે કે આપણને પૈસા મળે છે અથવા ખાણ મળે છે.
હા કારણ કે ભારત જે છે ને એ કૃષિ પ્રધાન દેશ છે એટલે કે ખેતી સાથે પશુપાલન જે છે કરવાથી. ખેડૂતોને પણ વર્ષભરની આવક મળતી હોય છે અને આર્થિક સુરક્ષા પણ વધી જતી હોય છે.
આમાં ઘણા નાના માણસો હોય એને ખાલી આપણેે જોઈએ તો ભરવાડ લોકોને ખાલી દૂધ ઉપર જ હોતું હોય છે. પરંતુ એ અત્યારે ઢોરના દૂધનો ખાલી ઉપયોગ નથી કરતા ને કેમિકલ્સ ત દૂધ પણ બનાવામાં છે એટલે એને આવકના સ્ત્રોત છે. કારણ કે એટલું દૂધ તો આપણે ઘરે રાખતા હોય ત્યારે પણ આપણે લીધે નથી બનતું હતું. પણ આ લોકો કોઈ દિવસના જ નથી પાડતા આપણને દૂધની. એટલે એટલું દૂધી ગમે એ બનાવટથી બનાવતા હોય છે.
હા, અને એમાં જોવા જઈએ તો ઘણા બધા પ્રાણીઓ જે છે એમનું સૌથી વધારે મહત્ત્વ હોય છે જેમ કે ગાય છે, ભેંસ છે, બકરી. ઘેટા ઉન. મરઘા બતક જેવા ઘણા બધા પશુપાલન લનમાં ઉપયોગી લેવાતા હોય છે.
એમાં જો આપણે જોઈએ તો ગાય તો આપણને દૂધ ને આ બધું ગૌમ તર ને આપે જ છે, પરંતુ એનું બાળક. એટલે બળદ આપને ખેતી માટે ખુબ જ ઉપયોગી છે જોકે અત્યારે ટટેક્ટરની ટેકનોલોજી આવી ગઈ. એટલે વાંધો નથી આવતો નહીતર તો આપણેે બળદ વગર કઈ કરી શકીયએ નહી.
એમાં પણ જોઈએ તો કે આપને ગાય ભેંસ પાલન આપણે વધારે કરીએ કારણ કે એ દૂધ આપે છે અને દૂધમાંથી દહીં તાસ માફણ ઘી હોય પનીર જેવી ઘણી બધી વસ્તુઓ જે છે એ બનાવે. આપવામાં આવતી હોય છે જે પોષણ અને આવક બંને માટે ઉપયોગી બનતી હોય છે.
હા, હા જયારે દૂધ થોડું ઘણું બચતું હોય. જોકે બચતું જ નથી કૃત્રિમ રીતે બનાવે છે એટલે. પરંતુ બચતું હોય ત્યારે એ લોકો જે આપણે સ્ટોર કરે છે. રસોડા ભાડવાડા, એ લોકો પે માટે લાટા તૈયાર કરે છે. પછી એ લોકો રબડી કરે છે અંગુર રબડી. સીતા ફડ્રબડી આ બધું તે લોકો સ્ટોર કરતા હોય છે અને પછી ગમે ત્યાં પ્રસંગ હોય. ત્યારે સપ્લાય કરતા હોય છે.
હા અને બકરી અને ઘેટાનું મહત્વ પણ ઘણું જ હોય છે. કેમ કે બકરી આપણને જે દૂધ આપતી હોય છે. અને આ કેટલાક વિસ્તારોમાં આર્થિક રીતે ઉપયોગીતા પણ વધારીતી હોય છે. અને ઘેટા માંથી તો આપણને ખબર જ છે. કે ઊન મળતી હોય છે કપડાં અને અન્ય ઉત્પાદનો બનાવવા માટે પણ વપરાતા હોય છે. તો આવી રીતે જે છે એ બકરી અને ઊન પણ ઉપયોગી હોય છે.
હા હા બધા પ્રાણીઓ ઉપયોગી છે પણ ગધેડું પણ ઉપયોગી છે. ગધેડું જે કુંભાર છે. એને માટી લઈ આવવાની હેરફેરમાં ભાષણનો ઓલો ભરીને એની ઉપર રાખી દઈએ એટલે વાસણ તૈયાર થઈ ગયેલા વાસણને પણ બહાર વેચવા જવાની પ્રોસેસિંગમાં પણ વધેરો પણ ઉપયોગી છે.
હા અને તમે જેવું ગધેડાનું કહ્યું એમ ઊંટ જે છે રણ પ્રદેશ હોય ત્યાં પણ ઉપયોગી છે, કેમકે ઊંટ જો છે એ એ પાણી રોજના, પીવે તો એમને ચાલે એમની કોથળી શરીરમાં એવી આવેલી છે કે જે પંદર દિવસ, પણ પાણી ના પીવે કે ખાય નહીં તો પણ એ જે છે એ ત્યાં રણ પ્રદેશમાં જીવી શકે છે. એટલે ત્યાં રણ પ્રદેશમાં જે છે, પરિવહન તરીકે વાહનોનું વાહનો નુ બદલે જે છે ઊંટની સવારી કરવામાં આવતી હોય છે સામાનનું જે હેરફેર કરવા માટે છે. પછી એ લોકો એક ગામથી બીજે ગામ જવા માટે ત્યાં જે છે એ ઊંટની ઊંટ ગાડી તરીકે બધા ઉપયોગમાં લેતા હોય છે.
હા હા ઊંટગાડીમાં તો કે કેટલી ગુણી પણ એમાં નિકાતી હોય છે અને ઉંટને બળદ ની ઘોયડે વજન ઉપાડવો પડે છે, એટલે ઉટને પણ બળદ છે એવું જ કાર્ય છે.
હા તુમારી વાત એકદમ સાચી છે, અને વિદ્યાર્થીઓ પણ આ વિષયમાં થી ઘણું બધું શીખી શકે છે, જેમકે જો પશુઓ પ્રતિ એ દયા રાખવી તેમની યોગ્ય સંભાળ રાખવી, પશુઓનું આર્થિક તેમજ સામાજિક યોગદાન જે છે એ, ઘણી બધી વસ્તુઓ જે છે કે વિદ્યાર્થીઓને આ વિષય માંથી શીખી શકા તુ હોય છે.
હા હવે તો, પશુઓ માટે નવા દવાખાના પણ ફરતું દવાખાનું કઇએ એવા લોન્ચ થયા છે. અપણે અહિયા પિયુષ બાવાએ, કિશોર બાવાએ એવું પણ લોન્ચ કર્યું છે. અને એમાં આપડે ખાલી ફરિયાદ જ નોંધાવાની હોય છે કે આ જગ્યા એ પશુ બીમાર છે. તો એ લોકો એની ટીમ આવી જતી હોય છે અને એને સાજા કરતા હોય છે.
હા તમારી વાત એકદમ સાચી છે અને અત્યારે સરકાર જે છે એ પણ પશુ પશુપાલન માટે જે છે સારું કામ કરી રહી છે. કેમકે સરકાર જે છે એ પશુઓનું આરોગ્ય સેવાઓ રસીકરણ, તાલીમ ડેરી વિકાસ વિવિધ સહાય યોજનાઓ દ્વારા જે છે પશુપાલકો જે હોય છે એમને પ્રોત્સાહન આપતી હોય છે એટલે ઘણું બધું જે છે સરકાર પણ પશુપાલન પ્રત્યે કર તી હોય છે.
હા હા કેમ નહી આવી રીતના આપણને પશુપાલન ખુબ જ ઉપયોગી છે.
અને આમ જોવા જઈએ તો પશુપાલન અને પર્યાવરણ બંને વચ્ચે... પણ ઘણો સારો સંબંધ છે. કે જો પશુપાલન જે છે વૈજ્ઞાનિક અને જવાબદારી પૂર્વક કરવામાં આવે તો કુદરતી ખાતરનો ઉપયોગ પણ વધી જતો હોય છે અને જે ટકાઉ ખેતી હોય એમાં પણ એક ખૂબ જ ખેતીને સારું મદદ મળતું હોય છે એમ એટલે પશુપાલન જે છે આમ ખાલી આપણને દૂધ, દહીં, છાશ એ બધી વસ્તુઓ તો ખાવા ની તો લકી આપે છે. પણ સાથે સાથે જે છે એ સારું ખાતર પણ આપતી હોય છે એમ.
હા હા. સારું ખાતર આપે છે. ત્યારે જો અત્યારે ગેસ જો કે મળી રેવા મંડયા છે જ્યારે ગેસ... હમણાં બંધ થઈ ગયા હતા ત્યારે એ આપણને... લાકડાં સાથે બળતણ તરીકે પણ ઉપયોગ મા આવતા હતા છાણાં.
હા, તમારી વાત એકદમ સાચી છે. અને પહેલાના લોકો પણ છાણથી જે છે. અત્યારે તો નહીં. પહેલાના લોકો જે છે છાણથી ઘરમાં લીપણ કરતા હતા, એ પણ. ખૂબ જ જરૂરી એમાં પણ ગાયના છાણનો જ ઉપયોગ કરવામાં આવતો હતો. લોકો હવે તો રંગ કરતા હોય છે, પણ પહેલામાં ન જમાનામાં આ કરવાથી. આપણું સ એને એની સ્મેલ જે છે, એ આપણા શરીરમાં જતી હોય. તો એમાં પણ આપણે ને શરીર ને પણ ખૂબ જ તંદુરસ્તી મળી રહેતી હતી એમ.
હા હા, ઓમ જો આપણા છોકરા-છોકરીઓ આધુનિક બની ગયા એટલે. એ છાણનો ઉપયોગ કરતા નહિ પરંતુ અત્યારે જો અત્યારે એટલે જ મા તો માદા થાય છે. કે કારણ કે છાણને હાથ અડાડતા નથી છાણ પર ચાલતા નથી.
હા, તમારી વાત એકદમ સાચી. તો આજે ફરી મળીશું કોઈ નવા ટોપિક સાથે. આભાર!
કઈક સાથે મળીશું. આભાર!